મજા માંને હા તમારે પણુ પાઈ આરોગ્ય વાળું કેવું મસ્ત છેને.
હા
હા, તો આપણા વિસ્તારમાં એવું છે કે આપણા જો વરસાદ વધુ વરસે તો ગંદ કે થાય એથી આપણે સહારો આરોગ્યનો સહારો લેવો જોઈએ જેથી આપણે બીજા ગંદકી ના લાગે અને આપડ સ્વાસ્થ્ય સારું રહે. - તેના માટે આપણે ઉપાય વિશે આપણે થોડીક જાણકારી કરીએ. - તેવીજ રીતે આપણે શહેરમાં જોઈએ તો વધુ ગણકી રહે. અને ગંદકી રહેતીથી સિટી વાો કો થોડું ગંદુમાં રહે અને ગામના વિસ્તારોમાં પણ રહે પણ સાઈડીતે રહે છે. -
તમારી વાત તમારી વાત બરાબર છે. - આપણે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ શાકભાજી આપણા ઘરની આજુબાજુની ગંદકી એના પર આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે. - તો શાકભાજીમાં બેક્ટેરિયા હોય એના કારણે આપણે પછી સરખી રીતે ધોઈએ ના તો પછી બીમાર પડાય તમારો શું અનુભવ છે આના પર
હા તમારી વાત પણ એકદમ સાચી છે કેમ કે આ વરસાદના લીધે કપડાં પણ ભીના હોય અને તેથી આપણે ગંદકીનો ફેલાવે ઘણા એવા રોગો થાય જેથી આપણે છુટકારા બય શકે અને આપણું સ્વાસ્થ્ય અ અરોગ્ય ર જેથી આપણે બચવા માટે તેનો આપણે નિકાલ કરવો જોઈએ આપણા ગામડાઓમાં ઘણી જોવા મળે છે તે ગંદકીઓનો સહાય લેવા માટે આપણે બધાને સમજવું જોઈએ જેથી આપણે ગામ સ્વસ્થ સાડ રીતે રહી શકે આપડ ત્યાં ન બધા ગામમાં સ્વસ્થ રહે તેનો નિકાલ કરી શકી અને આપણે બધાને જણાવવું જોઈએ કે સારી રીતે રહે કે બધું સારી રીતે ગામની સ્વચ્છતા જાળવે. - બધાને જોઈએ જેથી આપણે ગ સ્વસ્થ રહી અને આપણે ગંદકીથી બચી શકીએ. -
તમારી વાત બરાબર છે એકદમ સાચી જ છે કારણ કે હવે ચોમાસામાં મચ્છર ના ઉત્પાદનો વધી જાય, કચરો વધી જાય. - તેના કારણે આપણે આપના ઘરની અને ઘરના આજુબાજુની સ્વચ્છતા એ રાખવી જોઈએ. - શાકભાજી પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ કપડા સારી રીતે ધોવા જોઈએ. - અને કપડા ભીના ના પહેરવા જોઈએ જેથી આપણે કોઈ ચામડીના રોગ ન થાય. - ને ક્યારે પણ આપણે શરદી ખાસી થાય તો આપણે તરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. -
હા તમારી વાત પણ એકદમ સાચી જ છે કારણ કે આપડણે આરોગ્ય થી બચવા માટે કસરત ગ જએ અને એથી આપણે કસરત કરીએ જો આપણે સવાર સવારમાં ઉઠીને કસરત કરીએ અને યોગ્ય રીતે આપણે શરીર નું ધ્યાન રાખીએ તો આપણે કસરત કરવાથી આપણે સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત બની શકે જેથી આપણે એ રોગ નો રોગથી બચી શકે. - એવા ઘણા રોગો છે જેને એના ડોક્ટરો પણ ઈલાજ કરી શકતા નથી. - અને ડોક્ટરો ઈલાજ નથી કરી શકતા તો જેથી આપણે આપણું શરીર આપણું શરીર મૃત્યુનું કારણ બની શકે જેથી આપણે મૃત્યુના સહાય મૂર્તિ થઈ શકે જેથી આપણે
હા! તમારી વાત પણ એકદમ સાચી જ છે, જે રોગ આપ પણે શરીર ના થતા હોય, તેમાં અમુક ડોક્ટર લોકોને ન ખબર પડ હોય પણ, અમુક યોગાથી તે રોગ સારા થતા હોય છે, તમારી વાત એકદમ બરાબર છે. આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ આપણા શરીર પર. આજુબાજુ થતી ગણકી પર, અને ખોરાકમાં ખાસ એવી રીતે અને પાણી, પાણી ખાસ પાણી ગંદુ ના પીવું જોઈએ. બેક્ટેરિયા વાળું હોય તો, ગરમ પાણી એકદમ ઉક કાળીને પસી ઠંડુ કરીને પીવું જોઈએ, તેથી તેને બધા બેક્ટેરિયાઓ મળી જાય અને આપને સ્વાસ્થ્ય માટે સારું રહે, તમારો કોઈ અનુભવ આના વિશે?
હા તમારી વાત પણ એકદમ સાચી છે, કારણ કે આપડે જો ખાસી ઉધરસ થાય છે. તેથી આપણે બચવા માટે આપણે, ઉકાળો કરીએ અને ચોખાણ ના પાણીમાં થોડું ખડદ નાખીને તેનો નિકાલ કર તો, આપણે તે ખાંસી બી અટકી શકી, અને જો, હજુ ઉધરસ જેવી થાય તો આપણે નહી ગરમ પાણી કરારા કરવા, તેમાં મીઠું નાખીને પીવું જોઈએ, તેથી આપણે તે ઉધરસ થી આપણે સહાય મેળવી શકે, અને આપણી પરંપરા રીતે ઘણા વૃદ્ધ લોકોથી આપણે જાણકારી લેવું જોઈએ, જેથી આપણે જો વાતાવરણ ઉલ્લેખીમ જંગલોમાં આપણે ઔષધિહો મળી શકે, જેથી આપડે રોગો થતા હોય અને તેને ની ડોક્ટરોને સહાય કરી શકે, પણ તે લોકો ઔષધિ દ્વારા આપણે શરીરની તંદુરસ્તી બની રહે, જેથી આપણે બીજા, આ બધું જાણવાથી આપને બધું ગામડાઓ માં પણ જણાવવું જોઈએ, જેથી તે લોકો પણ તેનો ઉપયોગ કરી શકે, અને નિકાલ લાવી શકે, આથી ડોક્ટરોને પણ આથી બચી શકે.
હા! ક્યા પણ આપણે આજુબાજુ ઘરનો કચરો આજુબાજુનો કચરો, આપણે સ્વચસ્થ રાખીશું. તો આપણા ઘરના આજુબાજુ મચ્છર નો ઉત્પાદન ઓછું થશે, જેથી આપણે કોઈ રોગ ના થાય, અ રોગ થવાનું મેન કારણએજ છે કે મચ્છરો. ઉત્પાદન વધુ રાય, એના કારણે આપણે ક ડંખ મારે, એને એમ એ રોગ ફેલાતો જાય. અને આપણે આપણા ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ. મચ્છરો નો જાતા ગંદ કી કરવી ન જોઈએ, કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ, તેથી આપણે બી સ્વસ્થ રહીએ, અને આપણું ગામ બી સ્વસ્થ રહે, તમારે શું કેવાનું સે, આ વિશે?
હા, તમારી વાત પણ એકદમ સાચી છે કે, ઘણા ગામડાઓમાં જોઈએ તો ગંદકી જે કઈ કચરો હોય, તો બધું ગામમાં જ નાખતા હોય, અને તેનો તે કચરા પેટીમા ન નાખે, એથી આપણે ધ્યાન રાખવું જોઈએ, કે કે આ ગંદકી ગામડાઓમાં ના કરે, અને આપણું ગામ સ્વસ્થ રહે, જેથી આપણને રોગો પણ થતા અટકી શકે, આપડે આમ વિસ્તારમાં સ્વસ્થ રહે, તો આ બીજા, ગ બીજા ગામડાઓમાં પણ તે સ્વસ્થ રહી શકે, અને તે લોકો પણ આ આમ થયેલ કર્યા થી તે લોકો પણ જાગૃત થઈ જાય, અને તે લોકોનું ગામડું પણ સ્વસ્થ રહે. અને બીજા એ, એનાથી બીજા બીજા લોકો પણ સમજી શકે, અને તેનો તે તે જાગૃત થાયને, તે લોકો પણ આવો ઉપયોગ કરી શકે જેથી આપણ ગામડું અને દેશ રાજ્ય એમ એમ કરીને ધીરે ધીરે બધું બધા લોકો આનો ઉપયોગ કરતો રહ્યો જેથી આપણે બચી બચી શકે રોગોથી અને આપણે રોગો થતા અટકી શકીએ જે જેથી આપણું ગામડું સ્વસ્થ રહી શકે
હા તમારી વાત એકદમ સાચી છે અ મોટા ભાગે લોકો ભારનું જ ખાવાનું પસંદ કરે પણ તે લોકો જાણતા નથી તેમાં કય કોઈ પાણી વપરાયેલું હોય કેટલું ગંદુ હોય અને પછી એમાં કેટલા બેક્ટેરિયા અને એના લીધે લોકો બીમાર પડે અને જયારે કોઈ તરત જ બીમાર પડે તો તેને તરત જ ડોક્ટર ની સલાહ લેવી જેથી તેનું સારી રીતે સારવાર થાય અ આપણે આપણા ગામને જ સ્વચ્છ રાખું છું તો આપણે સ્વસ્થ રશું અને આપણું ગામ પણ સ્વસ્થ રહેશે અને મોટા સિટીમાં ખાસ કરીને બહુ વધારે ગંદકી થાય એટલે ત્યા બી કોઈ સારો ઉપાય લાવવો જોઈએ આપને
હા તમારે તમારી આત્મા એકદમ સાજે છે કે વિસ્તાર એટલે ગામડામાં થોડુંક સ્વસ્થ રહે પણ સિટીઓમાં જોવા જઈએ તો તે લોકો કચરો કે કઈ નિકાલ કરવા માટે બીજી જગ્યા હોતી નથી આથી આપણે જાણવું જોઈએ કે તે લોકો પણ સુધાર લાવી શકે એટલે તો આપણે ગામડામાં એટલે કે જંગલો ખુબ એટલે કે વધુ વ વિકસિત થયા છે અને બીજા ગામડાઓમાં જોવા જઈ બીજા ગામડામાં એટલે કે સિટીઓમાં જોવા મળે તો આ જંગલો જોવા મળતા નથી તે લોકોને પણ આ તકલીફ થતી હોય જેમ કે રોગો થતા હોય તેથી આપણે ઔષધિ તે લોકોને ના મળી શકે જે લોકો ગામડા માં આવે છે ને ગામ ગામડાઓમાં રહેતા હોય એ લોકોને જો રોગ થતો હોય તો લોકો ગામડા જ કુલમમાં જાય ને ઔષધ મેળવી લાવે અને તે લોકોનો નિકાલ કરી શકે આથી આપણે પણ બીજા લોકોને જણાવવું જોઈએ કે આનો ઉપયોગ આથી થાય અને ઔષધિઓનો ઉપયોગ કરતો તે લોકો પણ આવડત કરી જાય જેથી આપણને બીજા લોકો પણ બધા તંદુરસ્ત રહે આથી આપણે
હ તમારી વાત એકદમ સાચી છે અમુક સિટીમાં તો અ કચરો ન મોટા મોટા ઢગલા હોય જેનો પહાડ જેવો બનાવી મક ઓકે એ આખી ગંદકીી એ સિટી ને હોય છે આપણે સિટી ને સ્વચ્છ રાખીશું તો સિટીના લોકો પણ સારા રહેશે તંદુરસ્ત રહેશે જેથી તેઓ બીમાર ના પડે અને તેઓને દખને ન જવું જોઈએ ગામડામાં મોટા ભાગે બીમાર નથી પડતા પરંતુ અમુક કારણોસર તે લોકો પણ બીમાર પડે છે અને તે લોકોને પણ ડોક્ટર પાસે જવું પડે છે તેથી આપણે કોઈ દેશી ઉપાય થાય તો તે એકદમ સારું અને કોઈ નુકસાન વગર તમારો શું અભિપ્રાય છે
હા તમેજ બોલતા હોય ઈ બેન ક્યાં કે કે આરોગ્ય રીતે તે કચરો પણ સિટીઓમાં જોવા મળે છે. જે જેથી આપણે તનો નિકાલ કરવો જોઈએ. એટલે કે આપણે સીધઓમાં પણ જણાવું જો એટલે તે લોકો પણ સ્વસ્થ રહી શકે અને પણ આપણું આખું દેશ સ્વસ્થ રહે જેથી આપણે આખી જાણકારી લઈ શકે અને આનો ઉપયોગ ન કરતા આવડતું હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ જેથી આપણે ત્યારે તેમની સમજાવી શકે અને તે લોકો પણ સહાય આપે કે આ આ રીતે કરવું જોઈએ જેથી આપણે ગામડાઓમાં પણ સ્વસ્થ રહી શકે. ધન્યવાદ આભાર બસ કોલકર